હલો.
હા મારો અવાજ આવે છે તમને.
હા મને તમારો અવાજ આવે છે તમને મારો અવાજ આવે છે.
હા બસ આવે છે.
હા બોલો શું કરતા હતા તમે?
બસ જો કઈ નઈ કાલે સવારે અમે બધા ફ્રેન્ડસ છે અમે ચાર છોકરીઓ અમે જવાના છે સાળંગપુર તેની તૈયારી કરતા તેથી કે સુું પહેરન છું નહી.
ઓહ. પણ સારંગપુર બહુ જ સારી જગ્યા છે આમ જોઈ ને ત્યાં જઈને મન આમ હલકું થઈ જાય એકદમ આમ શાંત થઈ જાય આપડું મન તમને એવું લાગે?
હં હું એકવાર ગઈ હતી અનેને હું કાલે બીજી વાર જઈશ. આમ એકવાર ગયેલી એટલું શાંત લાગે ને આમ મજા આવી ગયેલી એમ દાદા ના દર્શન કરીને.
અરે સાચું. મને આમ એવું થાય કે આપણને કશું બી પ્રોબ્લેમ હોય ભીક લાગે કશું બી બસ એમને આપડણે યાદ કરીએ ને તો આપડું આમ દુઃખ જતું રહેે એવું વસ્તુ છે આમ સારંગપુર તો આમ એક વાર તો જવા જેવી જગ્યા છે જ કે ત્યાંનો આમ અનુભવ છે ને. એકદમ જુદો છે.
હમ્મ એ તો એકદમ સાચી વાત છેા આપડે અહીંથી બસ જાય છે. સાત વાગે જાય અને કઈક પાંચ છ વાગે તો રિટર્ન એજ બસ માં આપડે ઘરે.
હા મેં પણ સાંભળ્યું છે ને આમ જો આપડે ગાડી લઈ જઈને તો બહુ દૂર પડે ને થાકી જવાય લાગે બઉુ લોંગ રૂટ હોય ને તો આપણાથી ગાડી ચલાવવામાં બહુ થાકી જવાય. એટલે કેવું કે બસ આગળ પડે એટલું દૂર નો રસ્તો હોય ને તો.
હમ એ તો એકદમ સાચી વાત છે બોલો બીજું કો કે કેવું જમી લીધું.
હા મેં તો જમી લીધું પાલક પનીર બન્યું તું એ ખાધું. અને મજા આઈ ગઈ હવે આમ ખાઈએ ને પછી એવું થાય કે સુઈએ જ જઈએ સી. તમને શું ખાધું તમે.
મેં જોવાનું ઓનલાઈન મંગાવ્યું હતું ઝોમેટો.
ઓહ અત્ય્યારે તો બાપા એનો બહ ક્રિઝ છે નઈ તમને લાગે ને. કે જે હોય ને ઝોમેટો વાળા ડીલ મૂકી દે એટલે આપણને લાલ જ થઈ જાય. કે ચલો આ જ્યાં મંગાવી આજ્યાં મંગાવાય એવું થાય.
એ જે લોકો છે ને એને ખાવાની ટાઈઇમે જે લોકો નોટિફિકેશન મોકલશે એવી એવી ને તો આપણને એમ ઘરનું ખાવા કરતા પહેલા એવું થાય કે આમ આમાંથી મંગાવાઈને ખાઈ લઈએ કશું.
હ અને એવું કેયું બતાવે ફિફ્ફી પર્સન્ટ ઓફ સિક્સી પર્સન્ટ ઓફ એટલે એમ કેવું બાર લેવા જઈ ને તો બસો ત્રણસો ન હોય ને આનપર એકસો પચાસ ન હોયને તો આપડે લાલચ જાગે. કે ચલો ને આપડણે કે બઉુ ખર્ચો કરીએ મંગાવી દઈએ એવું થાય એટલે આપડે એવું વિચારી ને મંગાવી જઈએ પછી.
હા એજ હું તો જોવ ને રિયલ બાઈટ્સ છે ને આપણેે તે એમાં કેવું કે ત્યાં હિસ્ટ્રી મ બહુ ભાવે તો ત્યાં એટ અમ. પહેલા લેતા હતા ને તો એકસો પાંચ કે એકસો દસ માં ખાલી એક પડે અને ઘેર
હા હલો તમારો અવાજ કપાઈ ગયો. હલો.
સીટ.
હા તમારો અવાજ નહી આવતો કપાઈ કપાઈ ને આવે છે.
હવે આવ્યો.
હા હવે આયો.
હા તો એ પેસ્ટ્રી તો અહીયાં આ ગળી છે ને એકસો દસ કેમ એવા મ પડતી અને ઘેર મંગાવાય ને તો એ એસી રૂપિયામાંખી બે પડે બોલો કેટલો ફરક કહેવાય
હા એટલે તો એટલે તો આવ ઝોમેટો સ્વિગી આવ બધું કરતા રહી ને તો આમ. સે જેવું થઈ કે લાવો આજે આ પેસ્ટ્રી ખાઈ આજે આ કઈ લે ને એવું કરી કરીને પૈસા વપરાય જેને ખબર નહીં પડતી તમને ખબર. પહેલા એક દિવસ એવું થાય કે ચલો આ મતલબ ફિફ્ટી સિક્સટી પરસેન્ટ ઓફ છેમંગાઈ દઈ પછી છે ને આદત થઈ જાય ને તાર બહુ મોંઘું થઈ જાય આપણા માટે.
હમ મને પણ એવું થઇ ગયું છે કેમ ઘરનું ખાવાનું નહી ભાવતું કારણ કે આમ કોલેજ જઈએ ને તો બ્રેકમાં કેવું કે ઘરે આવવામાં અમારે બહુ મોટી બ્રેક નહી હોતી. એટલે પછી ઘરે અમે નહી જતા જમવા અને પછી એવું થાય કે ચાલ ન થોડું બઉ ખાઈ લઈએ બહારનું પછી તો એવું આખો દિવસ આમ ઈચ્છા થાય ને કે બહારનું જ ખાઈએ ઘરનું ઘેરાય ને તો ખાવાનું જ ના ભાવે
હાચું આપડે એટલું જંક ફૂડ ખાવાનું એટલું વધી ગયું છે હમણાંનું તો કે કશું બી થાય ને બર્ગર પીઝા નાવું બધું એટલે કશું પૌષ્ટિક તો જાય જ નહી બસ. આ બંના ભ્રેડના ડુચા જ જાય મોડામાં એવું થાય.
એજ એટલેસ તો આમ કેહેવાય ને બધી કેટલી બધી બીમારીઓ થાય. અને એમ આપડે તમ કીધું કે આપણે આમ પૌષ્ટિક ના ખાઈએ. મારે એવું જ છે કે મુ નહીં ખાતી તો મારે તો આખા મારે તો વાડ જ એટલા ઉતરે છે ને એ. કેમ વધતા જ નથી મારા પહેલા એટલા હેલ્ધી હતા ને જ્યાં સુધી હું. કેવું કે સ્કૂલ માં છે ને બધું હેલ્ધી ખાતી ખબર ને આપડે તેવું હોય કે સ્કૂલમાં શાક રોટીલ. પકડી લઈ જવાનું ને બધું.
હા મોટા થયા ને એટલે પણ બહુ ચેન્જ આઈ જાય.
ઓ હા ત્યાં સુધી મારા હેર સારા હતા ને પછી. ખબર નહ શું થયું આ બધું જંક ફૂડ નહી બધું ખાઉું એટલે કઈ આમ પૌષ્ટિક એટલું બધું જાય ને એટલે બધું. એ બધું બી ચાલે એમ હેરફોલ છે પિમ્પલ્સ છે એ બધું થવાનું.
હા પણ ખાવાનું બહુ મેટર કરે ખબર આપડણેે જેવું ખાઈએ ને એવું આપણા શરીર પર દેખાય. જોન હેલ્ધી ફૂડ ના ટાઈમ સર ના. આપડી બોડી ને એટલો બધો અસર પડે ને એ બધી વસ્તુઓ ન.
હમ એવું જ થાય છે મારે. જો ને હું મારે વચ્ચે ફ્રેક્ચર થયેલું ને. તો મહિનો ઘરે હતી તો મેમે ખાલી ખા ખાચ કર્યું તો એમાં મારું વજન એટલું એટલું વધી ગયું ને એટલે આમ એની જોડે આપણેે આમ ચાલવું બી જોઈએ એક્સરસાઇઝ પણ જરૂરી છે એમ. નહીતર વજન વધી જાય.
એ તો છે જો ખાવા જોડે એક્સરસાઇઝ જરૂરી છે કે ડાયટ મેન્ટેન કરીને એક્સરસાઇઝ કરીએને તો કેવું આપ બોડી એમ કોન્સ્ટન્ટ મેન્ટેન રહે તો આપડે આમ કશી બીમારીઓ ના થાય ને આપડે બી આમ આમ સારું ફીલ થાય એનર્જેટિક ફીલ થાય.
હ એજ. અને છે ને બોડી વધી જાય જલ્દી પણ ઉતારવી એટલી સહેલી નથી જેટલી એ વધે જ છે ને એવી રીત ન.
અરે સાચી વાત કહી હ આપડે વધારવું હોય ને તો હમણાં વધી જાય પણ ઉતારવામાં વારી આવે ને તવી આવી બને ને આપડી.
એ જ અને અમુક લોકોને તો એવું હોય કે જેટલું ખાય. કશું જ બોડી દેખાય જ નહીં ખાય છે ક્યાં જ ખબર જ ના પડે ને આપણા જેવા થોડું ખાઈ તો એકદમ ઝાડા લાગે.
અરે પેલી વાત નહિ કે પાણી પીને ફૂલ અમુક લોકા ચાર ચાર પાંચ પાંચ ભાખરી ખાય ને તો એ શરીર ના વધે એવું છે આમાં તો એવું છે.
હા એ જે મારે એક ફ્રેન્ડ છે ને એને પણ આવું જ છે. ખાય બહ પણ દેખાય જ નહી.
અરે સાચું મેં પણ આવા બહુ બધા લોકોને જોયા છે કે ઘરે હોય ને. તો પાંચ પાંચ છઢા રોટલીઓ ખાતા હોય ભખરીઓ ખાય ભત ખાય. એમનું ના વધે ને આપડે મેં અડધી રોટલી ખાધી હો ને બીજા દિવસ કિલો વધી જાય એવું વસ્તુ છે આ તો.
એ અને પછી બધા તો અત્યારે તો જીમનું બી બહ ટ્રેન્ડ ચાલે છે કે જીમ જાય લોસ વેટ લોસ કરવું હોય કે વેટ ગેઇન કરવું હોય બધા માટે જીમ જ જાય છે લોકો અત્યાર તો.
અરે હા જીમ નો બહુ ચાલુ છે પણ જીમમાં જેમ છે ને આપડે પછી છોડી દે ને તો શરીર વધીઈ જાય એટલે એ પણ ધ્યાન રાખવું પડે તમને ખબર આપે બધા થી ઇન્ફ્લુઅન્સ થઈને જઈએ તો ખરા પણ પછી આપણેે જ ભૂકતવું પડે એનું પછી.
હા મેં મારી ફ્રેન્ડે મ કીધેલું મારા વચ્ચે જોઈન કરવુ તુ તને કીધેલુંકે પછી જયારે આપડે છોડી દઈઈએ ને જીમ પછી આપડું બોડી જેટલું હોય ને થી પણ વધારે વધી જાય એમ.
એટલે લેવું પડે કે પછી વધે ને કે આટલી મહેનત કરીને ઉતારીને પછી વધી જાયને તો આપણનેને આગમન કરતા એવું થાય જીમ નહીં કરવું ભાઈ. ચાલસે.
હ એજ અને પછી એના કરતા કેવું કે ઘરે આમ થોડુંક ઘરનું કામ કરીએ. સાંજે આઠ મારા ફ્રેન્ડ જોડે ચાલીને જઈએ પછી યોગા કરાય સૌથી બેસ્ટ હું તો જીમ કરતાં યોગાને બેસ્ટ માનું તમારે શું કહેવું?
હા યોગા સો ટકા બેસ્ટ વસ્તુ છે એના કેવું કે કોઈ પણ આવું ના થાય કે છોડી દઈએ તો શરીર વધી જાય અને આપણા હેલ્થ ને બધી માટે બહુ સારું કે એના તો આમ બધી વસ્તુ બહ સાચું આમ જે બી કરીએ ને આપણા બોડી ને બહ અસર અરે
હમ એ તો છે. યોગા થી તો કેટલી બધી બીમારીઓ પણ આપણને હોય ને તો જતી રહે સવારે ન્યૂઝમાં આવે છે એટલે કઈ ચેનલમાં નહી ખબર પણ એમાં બાબા રામદેવના યોગા આવે છે તો હું આમ રોજ જોઉં પણ એવું થાય કે કરું કે ના કરું પણ મારે કોલેજનો ટાઈમ અને એ આવે સેમ ટાઈમ એટલે મારથી તો કંઈ થતું જ નહી
હા આપણને તો ટાઈમ ને હવે તો ખબર નવું પીલા ટેસ્ટ કરીને ચાલુ થય તમને ખબર છે શું હોય છે.
ના એ શું હોય મને નહી ખ્યાલ
અરે પીલા ટેસ્ટમાં કેવું આમ જુદું હોય છે મતલબ એક્સરસાઝ આમ એવું જ પણ એમાં આપણને બધું એ લોકો જુદું કરાવે ને બહુ જોરદાર વસ્તુ છે. પેલા આપણને એવુ લાગે કે કશું નથી પણ થોડુંક કરી ને પછી ખબર પડે કે ભાઈ આ જબર વસ્તુ છેં આમ
હ હા કરવું પડશે જોઈશું આપણેે બધા પછી ક્યાંક હશે તો જઈશું.
હા એ જાઉ હા બોલો
પેલું પણ જોયું છે ઝૂમબા ક્લાસ થાય છે ને ગરબા ક્લાસ ને એનાથી લોકો વેટ ઉતારવા માટે એ બધા જ ક્લાસીસ જોઈન કરી દે ગરબામાં ભલે ને આવડતા હોય પણ કે કે વજન ઉતરે ને એટલે ગરબા ક્લાસ પર જઈશ પછી ઝુંમબામાં જાય ને એ બધું
હ ગરબા ક્લાસ માં કેવુ જન ગમે ને એને બેવું થઈ જાય વેટ લોસ એ થઈ જાય મજા આઈ જાય અને બે માં એક કામ થઈ જાય કે બે મહિના ગરબા ક્લાસ જાય કેટલી મજા આવે. અને જોડે જોડે કેટલી બધી એક્સરસાઇઝ થાય એટલે કેવું કે વધુ થઈ જાય એ
હમ્મ એ તો છે જ હા અને આ વખત નવરાત્રીમાં શું પ્લાન છે તમારો
મારા તો હજી સુધી કોઈ પ્લાન નથી તમે પ્લાન બનાવી નાખો છો અત્યાર્થી
ના એટલે એવું નહિ ચણિયા ચોળી ક્યાંથી લાવો ને એવું બધું તો વિચાર્યું હોય ને એમ
હા યાર માર જોડે તો એટલી બઘી ચણયા ચોરી થઈ ગઈ છે કે આ વર્ષ મેં વિચાર્યું છે કશું લાવું જ નહી કે હવે એટલા બધા દિવસ જઈએ ની નવે નવ દિવસ તો પછી એમે પંદર એક ચણિયા ચોરી પડી હોય તો બાર થી લેવાની જરૂર શું છે એવું થાય મને તો
હ એ જ એમાં બી અત્યાર તો વરસાદ જ નવરાત્રી નડે મા છે આપણને જાર જોઈએ ને ત્યારે
હજથી અડધા દિવસ આપણાથી જવાતું નહી તમને ખબર નવરાત્રીમાં વરસાદ ના લીધે કારણ કે મોડો વરસાદ પડે ને એટલે સીધો નવરાત્રી પર અસર પડે પાછળ
એ જેને આપડે તો અહિયાં પાસ બી કેટલા મોંઘા હોય છે હવે એ પાસ એટલા મોંઘા લઈએ પૈસા સાથે અને એમાં બી રમાય નહી એટલે એવો ગમ ગુસ્સો આવે ને કે પૈસા માથે પડે ને તો
અલગ સાાચો તમારી વાત સાાચો છે મને બહુ દુઃખ થાય કે વરસાદ પડ્યો હોય પાસ લીધો હોય ને બે દિવસ ગરબા ના થાય અને હવે તો ભાવ કેટલો વધી ગયો છે શું કરવાનો પણ હવે
હમ્મ એજ સારું ચાલો મારે બહાર જવાનું છે. તો આપડે પછી વાત કરીએ મજાા આઈ ગએ આજ.
હા હા ચોક્કસ ચોક્કસ આપડણે ફરીથી વાત કરીએ મને તમા જો વાત કરવાવામાં બહુ આનંદ આવ્યો.
હ ચાલો બાય
હા ચાલ